નમસ્તે બેન.
નમસ્તે મેમ.
કેમ છો?
શું કરો સો?
મે તો મે તો હમ્મ મે એનું સિલાઈ કરું છું આબા તોન. કઈ વાત વિચે વચમે ફોન કટે છે તમારો.
અને નેટવર્ક ઇસ્યૂ વિના ફોન નહીં એવું થઈ ગયું છે.
અરછા માનો માનું ફોન ભી કટે છે, મારો ફોન ભી કટે છે. કટી ગયો છે એક બાર
તો ઓટોમેંટિક કટે છે.
હમ્મ મિસ્ટેક હોવો જોઈ.
હમ્મ
મિસ્ટેક અ ચાલે છે એમની.
સાચું છે મિસ્ટેક નેટવર્ક નો પ્રોબ્લેમ છે.
સહી કીધું છે.
હમ્મ.
અ બેતરી ગરમી લાગે છે એકદમ
હમ્મ આથૂ ડાયજીસ સે.
અચ્છા ધૂપ આવી છે?
કોણ? આ કોલ આયો સે. માર સસુરનો વિડીયો કોલ આયો છે.
ઉઠાવો નથ હા કાટી દો છો.
ના કાટું તો નથી, ઉપાડવું નથી. હમ ના માર સસરો છે. હમ
હા તમે કાટો તો બરું વિ સાબળે છે.
હમ હમ વીજડા બળે છે. છોકરાની વાત કરી છોકરી હમ
તમારે સસુર નો કઈ આદત છે વિડીયો કોલ કરે છે ને. છોકરા બેસી અત્ર દન રહ્યો છે ને લારે.
હા ઓ ભાઈ સસુરાલ તે સસુવાાલ તો રહ્યા છે તો હમ પડ બડ બોલ્ બો બોળ બ કરસે એમ. સ પતી આવ તો ફોન. કોલ પે કોલ કોલ પે કોલ વિીડીયો કોલ, ફોન કોલ. કરે છે.
તો તમારા હસબેન્ડને સાથે કેવા છો ને કે કઈ એરે રનઓ. અચ્છું લાગે છે કે મન કામે.
હસબેન્ડને બોલે છે હસબન્ડ .
પસ દને બ્લેક કરી દેએ છે તમે.
. હા. પણ કોલ નથી લાગતો તો ફોનબ જો બતા છે. પણ હુ . રાજી થઈએ
હમ્મ.
પણ શું ની પ્રોબ્લેમ છે બાજુ બાજુ બઉ પાણી છે એટલે હું આવી ગય છું બાકી. વહત રતી હતી માગે બહેલી જો કામ આવી ગયું છે તો એ હું આવી ગઈ છું બાકી તો કામ નથી હોય તો હું પણ વહીતી રહ્યો નો નેટવર્ક. નો નો ઇન્સ્ટા નો વોટ્સઅપ કોું જ નથી આવતો
હા મેં ગભરાગરીથી તમે કઈ ગયો છે એના તો તમે એવું કયો છે કે તું હું ગઈ છું કે. તમારા ફોમ બંધ આવે છે ટેન્શન લાય છે.
હું તમને બોલીને ગયો છું કે હું દો તન તારીખને જાઉ છું તો તન ચાર. પણ દિવસ બાત નથી હોય છે.
હા પણ મને એવું લાગે છે કે તમે ક તો કે ગાઉ જાઉં છું તો. બટ હું વાત કરું છું તો હું ઇંતજાર કરું છું કે તમારે તો જોવાની બંધ એ ક કે તમે તયાં હો કે નહી હ હો કે તમે ક્યાં આવ્યો છેો એમ મને ટેન્શન થઇ ગય છે.
હા. પણ કાથી ક્યાં નેટવર્ક પકડે છે નેટવર્ક નથી આવતા. કોલ પર પત વાત હોય નથી તો નેટવર્ક ની બહ દૂર ધન્યવાદ
હા સઈ કેવું છે જવાઈ
હમ્મ. .
હા સરસ આવે છે એમ તો બાર હમ્મ.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
તમારે . હોવે છે કમ્પ્લીટ હોવે છે કે બાકી છે.
બાકી જ છે ના ચૌદ પંદર થી બતાવ. ચૌદહ પંદ્રહથી બતાતો બતાતો થી .
પાંચ કિધ બેે છે ન કિધ પાંચ
હાજ તો કેટલા કીધા હું પણ ભૂલી ગેય. આબી નીંદમાં બોલી રહી છે.
જોઈતું પાંચવો કોલ છે શાયદ.
માર કે તમારે?
તમારું તો તમે તીન લગાતાર બું કર્યું છે. ને વચ મે એક કર્યો છે. તમારે ચાર યો પાંચ વો છે શાયદ.
મારો
હમ્મ.
તમાર
અ મારે તીન છે. તમે તીન લગાતાર કરો છો ને બઉ તીન લગાતાર કર્યા છે.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
મેં દો લગાતાર કર્યા છે. અને એક ફસ્ટ મેં કરે છે. તો તમારે શાયદ પાંચવો છે. તમો દેખો છો.
છોકરો સુત જ છે. તો તમે બાત કરી શકો છો હેના.
હા તમે તો કરો કોલ. તમે તો કોલ કરો કોઈ ટેન્શન નથી મને.
કામ નથી હું નથી કે ચાય બનાવાની. તે મમ્મી સે બનાવી.
પણ તમારે કઈ કામ નથી છે. તો તમે કોલ કરી શકો છોને. તમારે તો કરો. સોમર કોલ મતલબ ફ્રી છું. બાર. મેં તો પાંચ બજા નું બી ફ્રી રેવ.
સારી બનાના ખુશાલ બના કોલ કરવાનો હ ટાઈમ મળી ગયો છે. અબે ચા બે નહી કરે તો નથી. અબે કેમન કાઢતા રેસ્ટ કર બારે ફોન.
તમે તો ફિર સુબે આઠ નો બજા ન ફ્રી વેવાતા નહ તો તમારે આજ મેં નીતાઈ દેવી છે.
તો મેં ફ્રી છી આજ
અરે હા નિનીપટાવી દઈ છે. આમ છું મસ્તી કરે છે. ને પણ સોચું કે કામ કામ ઠરું દીદી અને સત દીદી અહીં જ છે ભાભિસ અને ભૈયા
નઈ તમારે અગર સુબે ક ન વળ તો હું આઠ નવ બજા દો ઘંટા ફ્રી રવ છું સુબે. એ એ પરાજવ છે. . સોતી નવ વાજા ઉઠે છે.
કોઈ નથી બધી કરશું તમને કોલ.
હા અગર તમે શુભ ટાઈમ વેવે છે તો મારા પાંચ કોલ તમારા પાંચ કોલ ત મિનિટ આવ દો સુધી આરામ એમાં ફ્રીવ .
પણ મારે કામ નથી છે તો હું ત તમારી છોકરી સુઈ છે.
અ બણું ભી કરો છો ટાઈમ છે તો કરો છો. છોકરી ઉઠી છે તો છોકરીને ટીવી ચાલુ કરું છુ.
સાચું જ છે.
તો દેખ્યા કરે બેઠી બેઠી મને પરેશાન નહી કરે છે મેં તો ય કોલ નું બાત કરું છું ને ઉઠી જ આવે છે તો મેં ઊગલી બતાવું છું મુંપે ઊગલી રખું છું તો સમજી જાવે છે નહી બોલનો છે મને.
સાચો તમારે છોકરી તો પણ સમજદાર છે.
કે મમ્મી ન બાત કરે છે તો એને બોલે ની છે. નાબણુંમાં છોકરીનું તો શું શું કરીને લથપત વય ને સૂતી છે.
આપડે કઈ કરું છું હા. તો રોટી ખાવી છે ની દૂધ દૂધી પીવે છે તો પૂરા દિન સુુંસું ચાલતું રહે છે.
તો તમે શીખાવો તમારી છોકરીને વધારી મોટી થઈ ગઈ છે.
યું તો કરે છે પણ એ બિસ્તારમાં પતો નહી પડે છે હાલ હવે. તમારે બિસ્તર પર નહી કરે છે.
ના ના બિસ્તર મે નથી કરતું. બિસ્તર નું તો દેળ સાલ નું. દેર સાલનું છોકરું થયું, ના.
હમ.
સાલ પણ બાર મહિનાનું છોકરું થયું ને. હું પણ બાર બહાર થી કરાવતી કરાવતી. સન મા ને રાત મા સુભાન સવારે સાંજે કરાવતી કરાવતી એને બોલી કેવી વાત છે તમે શું શું આવે તો મમ્મા ને બોલવાનું છે. તો સૂસૂ આવ તો પણ પેલા બોલવું નથી આવતી કે એમને શું શું આવ છે. અને આગ આ આગળથી પેન્ટ પકડી જશે તો. હ પણ મમ્મા મમ્મા બોલ નથી આવતું શું બોલશું શું આવે છે કે હા.
મારે તો બોલે તો એને તો કેવી છે રાતે ની કેવી છે.
કટારાતી કટારાતી હુ વધારે મોઘું થઈ ગયું છે અને દો દો વસ ના પછી પેન્ટ ખોલુશે. એવું છે કે એનો પેન્ટ ખોલીને અહિયાં કરશો તમે. તમે મોટા થઈ ગયા છો સ્કૂલ જવાનું પડશે. અને અવે એને ટોટ ના ટોઇલેટ ની મને કઈ પ્રોબ્લેમ નથી. ખાસ ન પોટી ટાઈમ છે અને પોટી કરવાનો ટાઈમ નથી જે.
એ મારે ટાઈમ ફિક્સ છે પોટીને સુબે કરે છે બોલી ને કેહેવાય છે. રાતો અને સુસુ આબો જ પતોની પડે છે શાયદ બારિશ ની મોસમ છે. પાછો દૂધ ની જ પીએ રોટી ખાવે ની છે દૂધ જ પીએ છે.
સારુ તો
શરીર શું શું એ આવે છે ને તો.
મોટલ મે આગે દ સો કે ગિલાસ .
હવે નહી પીવે છે બોટલનું દૂધ દોહી તો પીએ છે તમે થોડા તો ભ ડબી જાવ છું. સ્કૂલ જાવે છે તો ઓટોમેટિક ટિફન લઈ જ આવે છે સાથે ભૂલી જાવે છે.
હમ. સાી છે ઠીક છે.
હમ.